અવાજ આવી રહ્યો છે તમને?
હા મને આવી રહ્યો છે તમારો ક્લિયર અવાજ આવે છે. હા મને અવાજ આવે છે તમારો.
તમે તમે
હા બહ મજામાં છેએ. તમે કેમ છો?
હા હું પણ મજામાં છું.
હા. ખૂબ સરસ.
તો આજે આપડે
હા. તો આજે આપણે વેકેશન ટોપિક જે છે એના ઉપર થોડી ચર્ચા કરીએ.
હા કરીએે.
હા કેવું હોય કે વેકેશન નજીક આવી રહ્યું છે એટલે કંઈક પ્લાન તો બનાવ્યું હશે ને તમે.
હા પ્લાન તો બહુ બધા છે કે બધું. કેક બાર ફરવા જવાનું. અને ઘરે જવાનું નાની ના ઘરે જવાનું એવા બહુ બધા નાના નાના પ્લાન બનાવ્યા છે.
હા. અને એવું થઈ કે હું પણ એવું જ વિચારું છું કે આખું વર્ષ તો તો આપડે અભ્યાસ કરી કરીને કામમાં ને એમાં વયોયો જાય છે. પણ એટલે આપણેે થોડું જે છે એ આરામ પણ જરૂરી હોય છે એમ.
હા તમે બરાબર કીધું.
વેકેશન એટલે કેવું કે મન અને શરીર બંનેને તાજગી આપવાનો સમય.
હા બરાબર કીધું વેકેશન ના ટાઈમ પીરિયડમાં. મોજ મસ્તી કરવી અને. સારી માટે મનને શાંતિ મળે. થોડું મને સારું લાગે. એ બધું સારું હોય છે.
હા. અને એમાં પણ ઘણા લોકોને કહેવું કે પહાડ ગમતા હોય બીચ હોય કે એ. ઐતિહાસિક સ્થળો હોય. એવી ઘણી બધી જગ્યાઓ જે છે એ ગમતી હોય છે તો તમને આમાંથી કયા પ્રકાર. કરની જ ગયાઓગ મેં.
મને બીચ પર જવાનું ગમે છે પછી. લોંગ ટ્રાવેલિંગ પણ ગમે છે પહાડોમાં જેમ કે. ગિરનાર છે પાવાગઢ છે. એવા પર્વતો પર ચડવાનું ટ્રેકિંગ નું પણ વધારે ગમે છે. અને પહાડો ઉપર જે કેમ્પ રાખીને રહેવું હોય રાત રોકાવાની હોય એ વધારે. કગ છે.
હા એ વાત પણ બરાબર છે. અને એમાં પણ બીચ પણ વધારે ગમતું હોય ઘણા ને ઘણાને હિલ્લ્સ. સ્ટેશન ગમતું હોય ઘણાને દરિયાની લહેરો જોવાની અલગ જ મજા આવતી હોય છે. કેમ આમ દરિયા ના મોજા આવતા હોય છે અને. એકદમ આજુબાજુમાં શાંત વાતાવરણ હોય તો આપણું મન એકદમ ફ્રેશ થઈ જાય એમ. તો એવું ઘણી બધી વસ્તુઓ જે છે અલગ અલગ જે પ્રવૃતિ. જે છે વેકેશન દરમિયાન કરવામાં આવતી હોય છે જેના કારણે આપણને. આનંદ મળતો હોય છે.
હા તમે સાચ છો કીધો. અને આપણે કોઈ પરિવાર જોડે કંપનીમાંથી. સ્કૂલ ટ્રીપમાંથી. એવો લોકો બધા જોડે ગ્રુપમાં જઈએ તો એક યાદગાર ટ્રીપ બની રહી.
હા એ વાત પણ સાચી છે એટલે વેકેશનમાં સૌથી મહત્વની વાત આપણને શું લાગતી હોય. તો કે એક આપડી સારી કંપની એમ કે પરિવાર હોય અથવા તો મિત્ર. હોય એની સાથે આપણને ટ્રીપ પર જવું જે છે વધારે ગમતું હોય છે. એકલા ઘણા લોકોને એવું હોય કે એકલા જવાની પણ મજા આવતી હોય છે. એટલે એમને એ પણ મજા અલગ હોય છે અને ઘણા લોકોને એક. બીજા સાથે. એક પરિવાર સાથે હોય કે મિત્ર સાથે જવાની મજા આવતી હોય છે જેના કારણે શું. કે હસી મજાક થતો હોય બોલવાનું થતું હોય થોડો ખાટો મીઠો ઝઘડો થતો હોય. તો એવું બધું ઘણાને ગમતું હોય છે ઘણા ને એટલા જવું ગમતું હોય છે એમ.
હા તમે સાચું કીધું. કે કોકને એકલા જોવું ગમતું હોય અને કોકને મિત્રો જોડે જતું ગમતું હોય છે ટ્રાવેલિંગ્સમાં આપડે ક્યાંક બહાર ફરવા જતા હોય તો બધ એકબીજા મળીને નાસ્તો લાવતા હોય હ. કંઈક પીવાનું કોલ્ડ ડ્ર્રીંક્સ લાવતા હોય છે તો હરી મળરીીને બધા એક સાથે બેસીને. ખાતા હોય છે અને સારી રીતે એન્જોય કરતા હોય છે ટ્રીપનો.
હા એ વાત પણ સાચી અને ઘણા લોકોને કેવું કે ટ્રેનમાં મુસાફરી. કરવી ગમતી હોય ઘણાને બસમાં ગમતી હોય. ઘણાને પ્લેનમાં પણ ગમતી હોય એટલે અલગ અલગ વ્યક્તિ પ્રમાણે એમની પસંદગી જે છે એ બદલતી હોય છે. અને ઘણા લોકોને તો દરિયામાં પણ સ્ટીમરમાં જે છે હોળીમાં જે છે. એમાં બેસીને પણ એની મજા લેતા હોય છે. તો આમાં અલગ અલગ આવી રીતે જે છે લોકો મુસાફરી કરતા હોય છે.
હા તમે બરાબર કીધું કે વેકેશનમાં ટ્રીપ રાખવી એ બહુ જ મહત્વનો ભાગ છે એનાથી લોકો ને એક તાજગી અનુભવાય છે અને એ લોકો લાગે કે ચાર્જ થઈ ગયા હોય એવું એમને લાગે છે.
હા અને એમાં પણ જો લાંબી મુસાફરી કરવી હોય તો ટ્રેન જે છે એ વધારે સારી કેમ કે બારીમાંથી જે બહારનાં દ્રશ્યો જોવાની મજા આવતી હોય એની વાત જ અલગ હોય છે એમ અને ક્યારેય જે છે એ અ એમાં ટ્રેનમાં જે છે એમાં રિઝર્વેશન જે કરેલું હોય તો એસીવાળી પણ હોય છે. તો એમાં પણ મજા આવતી હોય છે એટલે ઘણી બધી રીતે જે છે મજા આવ હોય છે અને બજેટમાં પણ આપણું રહેતું હોય છે એમ
હા સાચૂ કીધું અને આપણેે ટ્રેનમાં મુસાફરી કરતા હોય તો આપણે પાવર બેંક ભૂલી ગયા હોય તેમ મોબાઈલને ચાર્જિંગ કરવા માટે પણ એમાં મળી રહી છે ઇલેક્ટિક તો આપણને એનો બી
હા હા તમારી વાત એકદમ સાચી છે. અને વેકેશન માટે છેને સૌથી પેલા તો મારું એવું કેવું છે. કે આપણે તૈયારી કરવી જોઈએ જેમ કે સૌથી પહેલી જ વાત છે. કે આપણું બજેટ કેટલું છે એમ તો જેટલું બજેટ હોય એટલે દૂર સુધીને એવી પ્રમાણે મુસાફરી આપણેે કરવી જોઈએ બીજું છે ટિકિટની વ્યવસ્થા કરવી જોઈએ, હોટેલની વ્યવસ્થા કરવી જોઈએ. જરૂરી કપડાંઓ છે દવાઓ છે આવી બધીજ જે વસ્તુઓ જે છે એ મુસાફરી વેકેશન માટે જે કરતા હોઈએ છીએ એમાં પહેલાં સૌથી પહેલાં આ બધીની તૈયારી કરવી પડે એમ
હા તમે સાચુ કીધુ અને મુસાફરી કરવી હોય તો આપડે પછી સવારે નીકળી જવાનું હોય અને એમાં સવારનું જ જે શાંત વાતાવરણ હોય સૂર્યોદય થતો હોય છે એ બસ કે ટ્રેન માંથી બારીઓથી બહાર બહાર જોવું એ કેટલું સુંદર લાગતું હોય છે.
હા અને વેકેશનમાં સ સૌથી વધારે જે છે નવી નવી જગ્યાઓ જોડી પછી સ્થાનિક આજુબાજુમાં જે કઈ ખાવાનું હોય તેમાં એ જ આવું પછી ફોટા પાડવા હોય કે પછી આજુબાજુમાં કોઈ બગીચા હોય તો એ જોવા જવું પ્રાણી સંગ્રહાલયો હોય તો એ જોવા જવું એમ ઘણી ઘણી એવી નજીકની જે વસ્તુઓ હોય છે એ જગ્યાઓની વિઝિટ કરવી એ ખૂબ જ ગમતી હોય છે. કેમ કે જ્યારે કોલેજ ચાલુ હોય છે ત્યારે આપ આપણને એ બધ તો ટાઈમ રહેતો નથી કે આપણે રજા પાડીને તો જઈ શકતા નથી. તો પછી જે કરવાનું જે છે આનંદ મેળવવાનો છે. એ આપણે વેકેશનમાં જ મેળવતા હોઈએ છીએ તો આવી રીતે જે છે આજુબાજુના સ્થળોની પણ લેવી જોઈએ એમ
હા બરાબર અને બહાર એવું ટ્રીપ પર જવું હોય તો એક ટાઈમ પીરિયડમાં જવો હોય જો કે આપણે વરસાદમાં લેવા જતા હોઈએ છીએ તો વરસાદમાં પણ કોઈ વખત થોડો ઓછો વરસાદ આવતો હોય ને ત્યારે ટ્રિપની વધારે મજ તો આવતો છે. થોડો થોડો વરસાદ આવતો રીમઝીમ વરસાદ આવતો હોય છે. એમાં બહાર ફરવા જવાની કંઈક મજા જ અલગ આવતી હોય છે.
હહ આ બધી વાતો ફરવા જવાની હતી. વેકેશન દરમિયાન પણ આપણી આપણામાં અંદર રહેલી સ્કિલને ડેવલપ કરવા માટેના ઘણા એવા ક્લાસ હોય છે એ પન જોઈન કરવા જોઈએ. નકરું ફરવું જ ના જોઈએ એમ. તો એવા ફોટોગ્રાફીના ક્લાસ હોય છે. પછી અથવા તો ગર્લ્સ હોય જે મહેંદીના પાર્લરના એવા ક્લાસ કરતા હોય છે, સ્પોકન ઈંગ્લિશના ક્લાસ હોય છે, ત્રી પલસીના ક્લાસ હોય છે. એવા તો ઘણા બધા પ્રકારના ક્લાસીસ ચાલુ હોય છે. તો જેમાં આપણે
હ
એકાદ મહિનો બે મહિના જેટલો કોર્સ હોય તેટલું જોઈન જોડાવવું જોઈએ. અને કાંઈક ન કાંઈક નવું જે છે આપણે વેકેશન દરમિયાન શીખવું જોઈએ એમ.
હહ તમે સાચું કીધું કે આપડે આપડી બધું વેક વેકેશનનું બધું આપણે ફરવા માંને એમાં ના કાઢવું જોઈએ આપણે સ્કીલ પણ ડેવલોપ કરવી જોઈએ. આપણે જે લાઈનમાં જવું હોય એના ઇન્ટર્નશીપ કરવી જો કહી શકાય છે. આપણેે ઓનલાઈન કોર્સ શીખી શકીએ છીએ. તમે જે કીધું એ પ્રમાણે સ્કીલ ડેવલોપ કરવી જોઈએ આપણે.
હા અને વેકેશનનો અર્થ એવો નથી કે ખાલી દૂર જ જવું પણ વેકેશનનો અર્થ એવો છે. કે આનંદ લેવો એમ. વેકેશન પછી પાછા આવીએ ત્યારે પણ મન આપણને એકદમ ફ્રેશ લાગે છે. અને ફરી કામ કે અભ્યાસમાં ધ્યાન જે છે આપણે સારી રીતે લગાડી શકતા હોય છે એમ.
હા તમે બરાબર કીધું કે વેકેસન એ આપણે આનંદનો ટાઈમ છે. એટલે આપણે મન ભરીને આનંદ લેવું જોઈએ ના કે કોઈક ક અભ્યાસની ટેન્શન લેવી જોઈએ કે કંપનીની કોકની ટેન્શન લેવી જોઈએ બસ આપણેે આનંદથી રહેેવું જોઈએ.
હા તમારી વાત એકદમ સાચી છે. તો આજે આપડે ઘણી સારી એવી આપણે વેકેશન વિષય ઉપર જે છે એ વાત કરી લીધી છે. અને આવત ફરી આપણે કોઈક નવા ટોપિક સાથે મળીશું તો આભાર તમારો.
હા તમારો પણ ખુબ ખુબ આભાર.